અવાજ આવે છે?
હા, આવે છે મિત્ર.
કેમ છો?
સારું જ છે. તમે?
બસ મજામાં, ઘેરે કેમ છે બધા?
બધાં સારા સે. તમારા?
બધા સારા જ છે હવે. ફ્રી છોકે?
હા, ફ્રી જ છું બોલોની.
તો ફ્રી હોય તેઓ આજે આપડે ગામ અને સહેરના જીવનની તુલના કરીએ. તો એનામાં થોડો સાથ આપસો મારો?
હા હા, જરૂર.
હા, મિત્ર તો હું એટલા માટે કહું છું કે કારણ કે બંને જગ્યાનું જીવન એકબીજાથી ઘણું અલગ હોય છે. અને બંનેની પોતાની આગવી ખાસિયતો તેમજ કેટલીક મુશ્કેલીઓ પણ હોય છે. તેથી કોઈ એક જગ્યા નું સંપૂર્ણ સારી કે ખરાબ કહી શકાય નહી. તો. મિત્ર, હું કહું તો આપડે જોઈએ કે ઘણાં બધાં એવા આપડે ગામડામાંથી સેહેરો તરફ. ભણવા, એજ્યુકેશન મેળવવા માટે. સહેરો તરફ વળતા હોય છે. તો. એ આપણને શેહેરનું જીવન. કેવી રીતે જીવવું, શહેરમાં કેવી રીતે રેહવું એ આપણને ત્યાં શીખ વાડે છે શીખ શીખ આપે છે. અને એજ્યુકેશન પ્રાપ્ત કરાય છે. કારણ કે, ગામમાં શાંતિ હોય છે સ્વચ્છતા હોવા હરિયાળી પરંતુ એવું શહેરમાં નથી હોતું. શેહેરોમાં ગંદકી પણ એટલી જ હોય છે અને શેહેરનું વાતાવરણ જ કય અલગ હોય છે. ગામડા ઓની વાત કરીએ તો ગામમાં શાંતિ. હવા, હરિયાળી, કુદરતી વાત વાતાવરણ અને લોકો વચ્ચે નો પ્રેમ અને એકતા જોવા મળે છે. જ્યારે શહેરોમાં આધુનિક સુવિધાઓ. મોટા બજારો સારી હોસ્પિટલો હોય છે સારા શાળાઓ. કોલેજો અને. રોજગારીની વધુ તકો ઉપલબ્ધ હોય છે. મારા મત પ્રમાણે ગામનું જીવન વધુ શાંત અને કુદરતની. નજીક હોય છે કારણ કે ત્યાં લોકો સવારે વહેલા ઉઠે છે. તેથી. ખેતી અને પશુપાલન જેવા કામ કરે છે. એકબીજાને મદદ કરે છે અને પડોશીઓ. સાથે પરિવાર જેવા સંબંધો રાખે છે. જેના કારણે ગામમાં. એક અલગ જ આત્મીયતા અનુભવાય છે. તો શું મિત્રો તમારા ગામમાં પણ એવું લાગે છે કે ગામડું. જે સારું છે.
સૌથી પેલા તો ગામ ના વિકાસ તો થયેલા જ ની મલે એટલે રોજગારી મેળવા માટે શહે ર માં તો જવું જ પડે હવે જો હુ ગામમાં. ગામ નો વિકાસ થાય શાળા કોલેજ શરૂ થાય તો આપડે શહેર તરફ દોડવું ના પડે.
એવોએવો એવો વિકાસ જો ગામમાં થયો હોય તો શહેરમાં ના જવું પડે કેમ કે રોજગારી તો બધાને જ જોઈ છે અને રોજગારી વગર તો જીવન ચાલતું નથી.
તો હવે સિ ટી હો સ્માર્ટ સિટી હોય તો એમાં પણ સારું હોય છે. જો સિટીમાં માણસ રહે તો એ તેને. બધી જ વસ્તુ પર ખર્ચ કરવો પડે છે અને ગામડામાં રહી તો બધું આરામ થી મળી જાય છે. ખેતી વગેરે થી એવું છે આપણે. ગામનુ જીવન તો તમે ગામમાં રહો છો કે શહેરમાં રહો છો.
હું તો મિત્ર ગામમાં જ રહું છું પરંતુ આપણને ખબર છે આપણે સા રી સારું એજ્યુકેશન મેળવા હોય તો શહેરોમાં વળવું જ પડે તો. એ કંડિશનથી હું શહેરમાં રહું છું. કોલેજ લાઈફ પરંતુ ગામમાં ઘણી વખત સારી હોસ્પિટલો મોટા ઉદ્યોગો. ઉ શિક્ષણ ની સં સ્થાઓ અને રોજગારીની પૂરતી તકો ઉપલબ્ધ હોતી જ નથી મિત્રો એ આપણને ખબર જ છે કારણ કે આપણે ગામડામાં રહેલા લા છે. જેના કારણે ઘણા યુવાનો મારા જેવા નોકરી કરવા કે ભનવા માટે શહેર તરફ જવાનું ખૂબ જ પસંદ કરે છે. કારણ કે આપણે ગામડા જેવા શ ગામડાઓમાં આવી ઉપલબ્ધ ભનવાની અને નોકરીની ઉપલબ્તા હોતી નથી. બીજી તરફ મેં હું કહું તો શહેરનું જીવન ખુબ જ ઝડપી હોય છે. કારણ કે લોકો આખો દિવસ નોકરી ધંધો અને બીજા કામોમાં વ્યસ્ત રહે છે જેના કારણે. ઘણી વખત પરિવાર માટે પૂરતો સમય કાઢવો મુશ્કેલ બની જાય છે. અને લોકો તણાવનો પણ વધુ અનુભવ કરે છે. શહેરમાં સુવિધાઓ તો ઘણી હોય છે પરંતુ તેની સાથે ટ્રાફિક અનાજ નું પ્રદુષણ સોરી અનાજ નો પ્ર અવાજ નું પ્રદુષણ હવાનું પ્રદુષણ મોંઘવારી અને ભીડ જેવી સમસ્યાઓ પણ હોય છે જેના કારણે ઘણી વખત લોકો કો શાંતિ અને સ્વસ્થ વાતાવરણ માટે ગામડામાં જવાનું પસંદ કરે છે. તો મિત્રો એમાં એવું છે કે શહેરના લોકો ગામડા તરફ જોવા પસંદ કરે છે અને આપણા જેવા ગામડાઓના લોકો શહેર તરફ અને બંનેની મજબૂરી હોય છે કારણ કે શહેરમાં વધુ પ્રદુષણ ટ્રાફિકો હોય છે અને ગામડાઓમાં અછતો ના કારણે આપણને શહેરોમાં વાઊજ પડે છે તો મિત્રો તમે ગામડાઓમાં રહો છો કે શહેરમાં.
તો મિત્ર ગામમાં જ રહું છું પણ હવે. આપણને બધાને રોજગારી જો તો એના માટે હ હવે કોલેજ કરીને પછી રોજગારી મે કેમ કે રોજગારી તો બધાને જીવનમાં જોય જ છે. એવું નથી કે રોજગારી નો જોઈએ જીવન જીવન માટે રોજગારી જઈએ જ છે. અને નોકરી તો કરવી જ પડે. એટલે શહેર તરફ જરૂરી પડે છે. તો તમે હવે શું કરી રહ્યા છો રોજ ઘરી માટે.
હા તમે જેમ કીધું તેમજ કે હું એક કોલેજ લાઈફ જીવું છું. જે મને ગામડા તરફથી શહેરોમાં આવ્યો છું. આજ કલ જોઈ તો આપણા ગામોમાં પણ ઘણો બધો ધીમે ધીમે વિકાસ થઈ રહ્યો છે કારણ કે સારી સડકો આવી રહી છે વીજળી ઇન્ટરનેટ શાળાઓ આગ્ય કેન્દ્રો અને બીજી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે મને એવું લાગે છે જેના કારણે ગામમાં લોકોનું જીવન પણ પહેલા કરતા ઘણું બધું ઇમ્પ્રુવ બન્યું છે એટલે કે સારું તે વિ છેે
હ
સાથે સાથે શહેરના લોકો પણ હવે રજાઓમાં તો ગામડા જેવા માં જ ફરવા આવે છે. કારણ કે તેમને કુદરતી વાતાવરણ શુધ હવા શાંતિ અને ગામનું સરળ જીવન ખૂબ ગમે છે. અને તેનાથી તેમને માનસિક શાંતિ પણ મળે છે. અને મિત્રો મારા મત પ્રમાણે ગામ અને શહેર બંને દેશના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વના છે. કારણ કે ગામ જે છે ને ખેતી અને ખાદી્ય ઉત્પાદન માટે જરૂરી છે. જ્યારે શહેર જે છે ઉદ્યોગ અને વેપાર શિક્ષણ અને ટેકનોલોજી ના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો મિત્રો તમમેને એવો મોકો મલે કે ગામમાં રહેવાનું તો તમે ગામમાં રહેશો કે શહેરમાં જ?
છે. તો હું મિત્ર ગામમાં જ રહીશ. કેમ કે ગામમાં એટલે બધી શાંતિ હોય બહુ સરસ વાતાવરણ હોય અને શાંતિ તો જરૂર જ હોય. જ્યાં તમને ઇન્ટરનેટ વગેર ઓફલાઈન રહેશો કઈ જ કઈ જ પરેશાન ના કરે આરામથી રહી શકો છો પ્રકૃતિ એટલે પ્રકૃતિ જેમાં કોઈ કઈ નો કઈ તરસ તરાસ ના હોય એટલે તમે આરામથી ગામમાં રહી શકો છો. જ્યાં તમને પક્ષીઓનો અવાજ પ્રાણીઓ જોવા મળશે ને પ્રકૃતિ એલે એટલે પ્રકૃતિ જે એ તમને ગામમાં જ જોવા મળશે બીજી કસે નહી એટલે હું તો ગામ માં જ એવો પસંદ કરીશ. તો તમે કેવું જીવન પસંદ કરશો?
હા મિત્ર. હું પણ ગામમાં જ પસંદ કરું છું અને મને ગામમાં જ રહેવાની આદત છે. કારણ કે મો મોસ પૂરું તે શહેરમાં જે છે ને કથી બહુ હોય. અને મેં જેમ કીધું તેમ બહુ ઝડપી ચાલે છે. બધા પોત પોતાના કામમાં વ્યસ્ત છે. તો તે આપણા ગામડા જેવા માનવ વ્યક્તિઓ ને સારી ગમતું નથી કારણ કે ગામડાઓમાં આપણે જે ખેતી કરી ચૂકેલા હોય છે તો આપણને એ બધું યાદ આવે છે કરવાનું અને આવી ઘણી બધી સમસ્યાઓ જે આપડા ગામડાઓમાં કરતા શહેરોમાં વધુ પ્રમાણમાં છે તેથી હું મુખ્યત્વે ગામમાં રહેવાનું પસંદ કરીશ. અને બીજું તો અંતમાં હું એટલું જ કહીશ કે ગામ હોય કે શહેર બંનેનું પોતાનું અલગ મહત્વ છે અને આપણને બંને જગ્યાની સારી બાબતોમાંથી શીખીને પોતાની જીવનને વધુ સારું બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે દેશનો સાચો વિકાસ ત્યારે જ સખ્ય બને જ્યારે ગામ અને શહેર બંને સાથે મળીને અલગ વધે છે તો મિત્ર તમે ગામ અને શહેર વિશે જે બોલવામાં સાથ સહકાર આપ્યો તેના માટે હું આભાર માનું છું
હા હું તમારો પણ આભાર માનું છું
હા
ચાલ તમા તમારી વાત